હેલો.
હલો હા બોલો બનાયુ જમવાનું?
હા બની ગીતું.
બરાબર છે.
હમ્મ
અમે બસ ઓફિસ થી આવીઈને બેઠા છીએ મમ્મી રોટલી બનાવે છે.
હમ્મ ઓફિસ તો જવું પડે ને હમ ના ના જમે ત્યાં સુધી તો એક બે પતી જાય ને એમ
હા એજ તો.
હમ્મ બસ બીજું મજામાં
બીજું બસમાં જા તમે મજામાં.
હા અમે મજામાં શાક વગારીએ જો થોડો માર્કેટ ગયા હતા તો અમારે લેટ થઈ ગય આજે
બરાબર.
હા અમારે અહંયા વીસ રૂપિયા વાળો સેલ આવે છે ને અમે એમાં ગયા ત આજે. હા બુટી બધું મળે બુટી ને એવું બધું. હા નેલ પોલીસ પછી પેલ હેર પિન બધું બઉ મસ્ત આવે આખું ટાઈમપુ ભરીને આવે હમ્મ
અચ્છા બરાબર.
બઉ મસ્ત મસ્ત આવે બોરિયાન બકર ને રબર ને બધું જ.
હા અમારા અમારા અહિયાં પણ એક દિવસ આવ્યો હતો વીસ રૂપિયા મળતો. તો તું બધું કઈક ગાડી હોય પાછળ બધું લટકાયેલું હોય.
હા.
હ એવું આ તો એક વાર મારે બી પેલા આવું છે મસ્ત બધું બકલ બકલે ખોવાઈ ગયા મારા તો.
ના હું તો બક્કર હવે લાઈ છું હવેમ હમ્મ ઉત્ય્યારે હમમ ચોળી બટેકાનું શાખ
અમારે આજે સવારે જ બનાવી હતી.
અમારે અત્યારે બધા રસા વાળું હોય ને એટલસ આમ ને બધા આવે ને હમ્મ અને આપડે ટિફિન માં કોરું થોડું સારું લાગે.
હા ટિફિનમાં થોડું સારું લાગે મતલબ શું પેલી રોટલી હોય ને અંદર ચૂડી લેવાની પછી ખાઈ લેવાની.
હા તો પેટ ભી ભરાય
તો
પેલી બીજી અરથ તો હતી અને સારું થઈ ગયું
એ બિચારી શું ઘરે આવી ગઈ છે અત્યારે
ઘરે આયી
ઘરે આયી ગઈ છે ઓફિસ તો નહી આવી રહી મે કીધું ધ્યાન રાખ મે કીધું તો મે કીધું ધ્યાન રાખ બાપા પાછી બીમાર તો ક્યાં લઈ
હા એજતો
હેલ્થ ઉપર ધ્યાન આપ એ તો કામ તો થયા કરે.
હાસ તો સાહેબ લોકો ન કઈ કદર થાયને તો આપણા મમ્મી પપ્પા વિચારા કેટલી તો ના ના ટેક કેર તો રાખવાની જ.
હા બરાબર છે.
તો બોલ હમ
હમ્મ હમ્મ
મેં હવે જો રસોઈ બનાઈ મેં કીધું બપોરે ભલે અનિતા ફોન કરે મારા આે ત્રીસે ત્રીસ પતી ગયા એટલે હું હ થોડીક ફ્રી થઈ ગઈ છું.
બરા
હમ હું પેલું બઉુ હાર્ડ વર્ક કયો હમ હમ હમ થઈ જશે એ તો
હવ
પણ હું છે ને લાલચ નથી રાખતી પૈસાની
હે
લાલચ નહી રાખતી આમ
હા
એ રાખીએ ને તો જેની પાછળ આપડે દોડીએ ને તો આપણને બહુ દોડાવે
હા એ બી છે થાય એટલું કરવાનું
હમ હમ જેની પાછળ આપડે દોડીએે ને આપણને બઉ દોડાવે એટલે આવ તોય ઠીક ના આવ તોય ઠીક આપડું બ્રેન તો વોશ રહે ને થયું
હમ બરાબર છે
તો
બીજું મજામાં તાર મમ્મી ને બધા
મારા મમ્મી બસ મજામાં છે રોટલી બનાવે છે સારું ખાવાની ઈચ્છા થાય છે પણ હવે શું કરી શકીએ અમાર તો અડવાનું ના હોય અડવાનું નહી બાકી અત્યારે બનાવી લઉ
હા એટલું બધું સારુ બનાવતા આવડે તને
તારામાં તો હવે મારે એકલી જે મમ્મી તો કઈ સારું હવે અત્યારે ખાતી નથી બટ મારે કઈક સારું બનાવવું તો હું પેલું હોય ને અ શું કેવાય બેસન ના પુડલા એવું કઈક બનાય ને અત્યારે હા એટલે અત્યારે જો ફટાફટમાં તો એ જ બની જાય
હા એ તો હું પણ બપોરે ઘણી વાર બનાવું હા અમારે કઈક ખીચડી એવી કંઈક વઘારી હોયને કા તો પછી મારી બને જમવાનું હોય ને જેમ કે મારા સાસુ ના હોય તો હું એ અને રોટલી બેસન ના ફૂગલા મને રોટલી ખઈ લઉ એટલે મારે સાલી જાય ને
હવ હું તો ક્યારે બે સન ના બેસન ના બુટલા હોય ને એના ઉપર મસ્ત ચીઝ નાખું અને પછી સોસમાં ખઉ
હા સોસ માં બી બહુ ટેસ્ટી લાગે
હા મસ્ત ત લાગે મને જો અત્યારે હવે પેટમાં કુકડા બોલવા માંડ્યા
મને તો છે ને ચીઝ કરતા બટર બઉ ભાવે હા બટર બઉ બટર બઉ ટેસ્ટી લાગે
હમ અત્યારે બાર મોસમ બી કેવું કોરું
હા પણ પેલું રી લાઈટ નું આવે એ બાકી પેલું અમૂલ નું તો નહી ભાવતું મન
હમ હમ
હા આવા મોસમમાં પાવ એ બધું નહી ખાવાનું ચીજ મને ભાવે પણ આટલું બધું બી નહી પેલા બહુ ભાવ તું કુમારી છે ને હું ત્યારે મને ચીઝ નો બઉ જ શોક હતો
હમ હમ
હા પણ હવે એટલું બધું નહી ભાવતું થોડીક એ થાય ને પછી આપણને અમુક વસ્તુ ઓછી ભાાવવા લાગે હમ
એજ તો આજે મોસમ એટલું સારું છે બહાર કે ખાવાની અચ્છા ખાય છે મસ્ત આજે તો તડકોી નહતો હોે ને
હા ભજીયા બહ મસ્ત લાગે મોનસૂનમાં
હા મુસ્ત લાગ્યો
મોન્સૂન હોય ને એમાં તો એમાં ભજીયા બઉુ ટુસ્ટી લાગે
હમ મનસુનમાં કેટલી બજી મસ્ તો એકમ ખાવાની એમ મસ્ત એમ મોસમ થાય ને એટલે તા થઈ જકે કેટલું કંઈક ગરમ ગરમ ખાઈ લઈું
હમ
તમારે ત્યાં વરસાદ આવ્યો તો પૈસે
હા થોડુંક આવ્યો હતો
અછા બરાબર મ કાલ ગયો પછી લાગ્યું કે આજે આવશેપ પણ આવું જ નહીં
ના એટલ બધો ભ નતો ખાલી ઝીણા જીણા છાંટ ને એવું આવ્યું હતું
હા બરાબર
હમ
બીજ ક
પાણી કે છુપી હતા જા
તમને ક્યારે ફરવા જવાનું કઈક એમ કે હોય તમને ક હા મને આ આ ત્યાં જવું ગમે
મને તો ફરવું એટલું ગમેન કે જેની કોઈ હદ જ નથી હા મને ફરવાનો બહુ શોક એમ ફરવાવામાં શાકતી જ નથી હ હા મને ફરવાનું બહુ ગમે
હમ
હમ
તમે સુંંધા માતા અત્યારે નહી જતા ને
ના હવે નઈ જતી પેલા કુંમારા હતા તો મારા મમ્મી જોડે જતા હતા અમે રોક દર મહિના મહિના હવે સુંદા માતાજી નહ જતા હ
ત્યાં મજા આવે જવા
હા લગ્ન પછી હું બે વાર ગઈ હા એક વાર મારા મમ્મી લઈ ગયા ત મા સાસરે ત્રણ વાર અને મારા બર્ ડે હા
થઈ ગ બેી ત્રણ વર્ષસ થઈયા
ના અમે તો સુંધા માતાજી અમારા કુળદેવી એટલા અમે બહુ જતા હતા પેલા મહને મહને
ત્યાંથી હમ ત્યાંથી તમારું ગામડું સમથિંગ પચાસ કિલોમીટર જ
હ હમ હા તમારે ને અમારું બી હા અમારું બી અમારા ગામ સુંદા માતાજી જોડે જ છે
તમારે બી કઈક જાલોર એવું કઈક છે ને
હા ાલો અમારું શિલાસન એવું જ શીલાસન ગામ અમારું તમારું કેવું છે ચાલો શિરો શિરો હશે હા શિરોય તો અલગ ના પડીે ગ કાલંદરી એમ
ચાાલંત હા
હમ
એછ ને બધો રસ્તો ત્યાંથી જ નીકળે તાાલંદ્રીથી સીધા સીધા થોડા જવાનું
પ ગ ગુંદરી કે કલંદરી હ ગુંડરી તમામાં બરી નાું
ના
હમ હમ પાલેન્દ્રી નામ તો સાંભળેલું છે ગામ ન કઈ ખબર નહી હમ તું જોધપુર ગયલી ફરવા
જોધપુર બહુ નાના હતા ને એ વખતે ગયા હતા
હા પણ આપણે જોધપુર સાઈડ આવતું જ નથી તો જો ર ક જ ન જઈએ ન આપડ મારવાડ બાજુ રહીએે એટલે કઈ હમ હમ રાણી વાળા
પેલું
હ રાણીવાડા બી બહુ મસ્ત છે ત્યાં બસ માર્કેટ પછી સુ કેવા હ અપડ જોસોલધી વ મસ્ત
જસુંજી મસ્ છે
હ જાય છો જકું
ના હું તો એક બીજાને રીના બમને ગઈ છે
તો જઈ બે તોણ વા દને
મ ફતા જોયા સમસ્ત હોય છે
હું તો જો એક લગ્ન પછી ગઈ લગ્ન પહેલા ગઈ નવું બન્યું ને એના તોઈ બે ત્રણ વાર ગઈ એક સુધી મારે થઈને અમે લોકો આખું ફેમિલી ગયા હતા કચ્છમાં લગ્ન પછી હું બે વાર ગઈ હા બે વખત ગઈ જસ બાધા કરવા લઈ ગ હતી અને એક બાજુ પ્લોસ અમે ફરવા ગયા હતા હમ હમ
આ તમારી બેન ફોન કરે છે હમણાં ઉપડી ગયો હતો ફોન
ના કાપી દેવાનો પછી કરવાનો
હાથ ખબર નહ કે્યાં ઉપડી ગયો
હમ આપડું કાન જોડેટ જશો ને એટલે હ હમ એ મને કે કોલ પતાવડાય એના બી કોલ પતાવડ બધાને બતાવડાવું
હ
હું રાજા બની ગઈ એટલે હ હમ પણ આ પ્રોસેસિંગમાં તો આટલા પૈસા બતાવે તો આવતા કેમ નથી
આવશે આવશે મારે તો થાય ને પ્રોસેસ સિંગમાં ના એકસાથે નહી એ કટકે કટકે આવે આ પ્રિયાળી હવે શું મંડી ચ્યારે
હ હવે એક જ મિનિટ ની વાર એ બે ત્રણ સેકન્ડ ની જ વાર છે હમ હ જો અઠ્ઠાવન તો થઇ ગઈ છપ્પન થઈ ગઈ એમ
હા બરાબર
ચાર સેકન્ડ એ નહ પૂરા થઈ ગયો થઈ ગયો કાપી દે સબમિટ કર નાય હા સબમિટ કરજે
ચાલલો ચાલો બાય બાય
જના